કેમ છો?
બસ મજામાં બોલો તમે?
બસ હમે મજામાં આ તો મને એટલું આ જે હાલમા માર બેગ્રાઉ ન અવાજ તો નઈ આવતો ગણો?
ના.
એટલે મન તો આજ કોક ટેકનોલોજી વિશે વાત કરવાની ઈચ્છા થઇતિ. હાલમાં જે લોકો મોબાઈલ મોબાઈલ. ફોન જે પછી કોમ્પ્યુટર વાપરે હે હવે એટલું બધું આગળ વધી ગ્યું હે કે શું કેવું તમન અ જે રીતે હાલમાં કદાત તમે સાંભળ્યું હોય કે લોકો કઈ રીતે જે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. પસી અ આ એ આઈ સે પછી. આ ડિજિટલ ઈન્ટલિજન્ટ છે. એના કારણે હવે એવું થાય હે કે જે લોકોની જે જોબુ હે એ જાવા મળે એવું મને વાત મળી પણે હવે આ વાત
એની પણ કદર વરતી નતી. એટલે હું તમન એવું કેવા માગુ કે જે છે. આજ કાલ વધી રયુ છે. એના ઉપર મારે એવું કેવું હે કે જેઓ આટલી મારે તો આગળ ભવિષ્યમાં.
તમારો થોડો બેગ્રાઉનો અવાજ આવે છે.
આ તો હું થોડો કામમાં હતો એટલે આપળે જે ભવિષ્યમાં ઘણું બધું નુકસાન થઈ શકે છે. એટલે હવે તો મારે આપણા જે એ આઇથી વાત કરું હું વિડીયો બનાવે છે, ઈમેજ જનરેટંગ કરે એ બધા કાર્યો કરે હે તો જો આવી જ રીતે આપણે એ આઈ નો સારો ઉપયોગ કરીએ ને તો ઘણો ફાયદો છે, પણ જે જે રીતે લોકો તેનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. એનાથી ઘણા નુકસાન પણ થાતા હોય એ મારે તો એવું કેવું છે, કે તમે જે લોકો કે એનો ઉપયોગ નથી કરતા સારો જે ખરાબ ખરાબ વિડિયા બનાવે છે, ખરાબ જે હરકતો કરતા હોય એના માટે તો મારે ઘણું કેવું છે, પણ એ મારુ તો એવુ જે એઆઈનો સારો ઉપયોગ થાય આપણે ભવિષ્યમાં પણ કારકિર્દીમાં સફળ મળે છે, સફળતા મળતી હોય છે. એ તમાર શું કેવું છે? વાષ
હા હા વાત આપણેે જો એઆઈની વાત કરીએ તો પહેલા તો કે એનું પુરુ નામ છે, આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ એટલે કે ગુજરાતી એવું કહી શકાય કે કુત્રી બુદ્ધિમતા તે એટલું બધું પાવરફુલ કે માણસની જે બુદ્ધિ છે, તેના કરતાં પણ પાવર ને આરોગ્ય કમ્પ્યુટર અથવા જે કઈ મશીન હોય એને એ રીતે તે બનાવવામાં આવ છે તે જે માણસની જેમ જ વિચાર કરી શકે છે. શીખી શકે છે, નિર્ણય પણ લઈ શકે છે અને સમાનનો ઉકેલ પણ લાવી શકે છે. આપડ સરળ પાસે તમે એવું કહી શકે એ આઈ એ એવી ટેકનોલોજી છે કે જે કમ્પ્યુટર અને માણસ ની જેવી બુદ્ધિ બુદ્ધિ થી કામ કરવાનું શીખએ છે એ, આપડે તમે અ ઘણા બધા ઈપણ યુઝ કર્યા હશે જેવા કે ચેટ જીપીટી, ગૂગલ પછી અ ક જે ગ્રોથ આવે છે તે. અ ડીપસી, પરફ્લેક્સિટી અત્યારે માર્કેટમાં આવા ઘણા બધા એ આઈ આવી ગયા છે. નઈજો. ચેટ જી બી ટી નો મોસ્ટ ઓફ લીઝ ઘણા બધા પબ્લિકો છે, માણસો તે પ્રશ્નોના જવાબ માટે અ યુઝ કરે છે. જે ગૂગલ આસિસ્ટન્ટ કે જે સીરી છે તે એવાથી જ એકદમ સમજી લે છે. તમારી વાતચીત કરવાની પછી અ યુટ્યુબમાંથી આપણને જે ગમતી વિડીયો અને મૂવી બછી સૂચવે છે. તે યુટ્યુબમાં, નેક્ફ્લિક છે તેની અંદર પણ આવે છેને ફિટ કરી દેવામાં આવી છે જે તમે કોઈ પણ પ્ર તમે જે નામ વગેરે લેશો તો તમને તમારી સાથે વાતચીત કરીને તમને એને બવ વગેરે સજેસ્ટ કરશે. અને અત્યારે ગૂગલનું જે મેપ્સ આવે છે તેના અંદર પણ એવુંને એ આઈ છે. કે જે ટ્રાફિક જોઈને તમને સારો રસ્તો બતાવશે કે આ જગ્યાએ ટ્રાફ વિડિઓ પણ એ આઈ છે. કે જે કેસન આપણેે અત્યારે કરીએ છીએ યુઝ કરતા હોય છે મોબાઈલમાં. તે પણ આપણો ફોન ચહેરો ઓળખીને ફોન જે ખોલી દે છેક એમાં પણ એક એ આઈ નો યુઝ કરવામાં આવે છે. અને એ આઈ છે. તે ડેટા એકત્રિત કરે છે, મશીન લર્નિંગ દ્વારા ડેટા શૂકવે છે. તમારું શું કેવું ત્યાનું?
તો શું કેવું કે તમે વાત કરી કે એનો જો સારો ઉપયોગ કરવામાં આવશે. ઓપન એ આઈ છે જે વગેરે બધા એ આઈ છે જે આપણે જે સ્ટડીમાં મદદ કરે આપણે જે કરિયરમાં મદદ કરી શકે છે. જે મશીન લર્નિંગ છે જે અલગ અલગ જે ટેકનોલોજી જે વેબ ડિઝાઇનિંગ છે એપ ડેવલપમેન્ટ છે, એમાં ટેકનોલોજી મદદ કરે હે. પણ આપડે જો એનો પૂરતો ઉપયોગ કરીએ તો આપને ફાયદો થાય. આપણે હવે હાલના સમય તો લોકો કઈ રીતે તેનો ઉપયોગ કરે તમે જોતા હશો કે હ એમને એ વાપર તો નહિ આવડતું એ ખાલી ફોટો બનાવા મદદ કરે. હવે જે એ આઈ નો રિયલ યુઝ તો કોઈ કરતું જ નથી. કે એ આઈ કેટલા લેવલે કેટલું પાવરફુલ હે. અને જે એનો જો કમ્પ્લીટ ઉપયોગ થાય તો એ જેટલું આપણ જે આપણે કહીએ ને કે આપ પ્રોડક્ટ ડેવલપ કરી શકે. તમે જેમાં બવ માર્કેટંગ એના કરતા હું તો એના પાસે હું માહિતી લઉં કે માર્કેટિંગ કઈ રીતે કરવું? એવી વસ્તુ મને કે કે હું કઈ રીતે માર્કેટિંગ કરી શકુ મારી જોડે માહિતી આપી શ
એટલે એવું નથી કે ખાલી આપડું જે આપ હિજી છે એ કયના મલે પણ આપણે આપને નાની નાની વસ્તુમાંથીગ કરી રહ્યા છીએ તે ખુબ નુકસાનકારક છે કારણકે આપણે અમે પૂછી લઈએ કે આપણે કયો કપડા લાવવા જોઈએ કયા જગ્યા ફરવા જવું છ હવે તમારી એટલી સખી શક્તિ છે કે તમે આટલું બધું વિચારી શકો જેમ કે આમાં તમે જોયું છે કે તમારી વાત નથી થતી અ તમે તો પહારપુર માણસ છો એટલે તો તમે બોડિંગ કરો છો તમે એક હેકર તરીકે તમારે તો મને એવું લાગે છે કે તમે સાયબર સિકીયોરીટી તમે જો સાયબર સિક્ય્યોરિટી કદાચ તૈયારી કરો ને તો તમે એટલા બધા કેસ સોલ્વ કરી લેેશો કે તમને સરકાર સીધું પ્રમોશન જ આપી દેશે એક મહિનામાં એટલે હું તો કહું કે તમે સાયબર સિક્યુરિટી ની તૈયારી કરો મારા મ એવું હ કારણ કે તમે બહુ આગળ જશો શું કેવો તમારું
હા જે પ્રકારે તમે વાત કરી રહ્યા છો એ પ્રકારે તો મને પણ એવું લાગે છે છે કે મને હેકિંગને સાયબર સિક્યુરિટી વગેરેમાં હ રસ છે પરંતુ જે આપણે જેવું કહીએ તેટલું બધું જે નોર્મલ પણ નથી કે તમે આસાનીથી આ જે હોય તે વગેરે તમે કોર્સ પણ કરી નાખશો અને આગળ પણ જઈ શકશો તેટલું બધું સારુંકેલું પણ હોતું ને સહેલું પણ નથી હોતું એવું કહે વાત સમજાય તો જો આપણેે જે એઆઈ ની વાત કરતા હતા તો તમને હું એથી માહિતી આપું કે જો એ આઈ ના કેટલા કે ત્રણ ટાઈપ્ આવે છે કે જેમાં પેલું એક નેરો એનો મતલબ શું થાય કે એક નબળું એવું એવના વીક એવું કહી શકીએ જેથી કવું કે એક કામ માટે બનાવવામાં આવે છે દાખલા તરીકે જો તમે તમારા જીવનમાં ચેટ જીબીટીછ ગૂગલ આસિ ગ્રોક વગેરે એવાને એ યુઝ કરતા હતો પ જે એક જ કામ કરવામાં આવે કામ માટે બનાવવામાં જ આવે છે અને બીજું કે હ જોઈને માણસ જેવા બધા કામ કરી શકે પરંતુ હાલમાં ઉપલબ્ધ નથી એવું કહી શકે એવું છે જનરલ આય એટલે કે એવું પાવરફુલ એ આઈ છે કે જે માણસ જેવા બધા જ કામ કરી શકે અને અત્યારે જે પ્રકારે જમાનો આગળ જઈ રહ્યો છે તે પ્રકારને એવા પણ એઈ બની રહ્યા છે કે તમારે રોબોટમાં પણ એને બધું એવી બધી સિસ્ટ સિમ ગોઠવી દેવામાં આવે છે અને રોબર્ટ પણ એક માણસને જેવું બિવિયર કરતા શીખ્યું છે હજુ એવું ના કહી શકે કે પ્રોપરલી તે બિહેવ કરે છે પરંતુ એવો બિવ કરતા પણ શીખી ગયું છે ને આપણે આપણા જીવનમાં પણ આવું પણ થઈ શકે છે એટલે આપણે જે પણ થાય એની સાથે સાથે આપણે ઇન્ડની શીખશો તો પણ આગળ આપ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકો. નહીંતર ઘણું બધું મુશ્કેલ જ લાગે છે. કારણ કે અત્યારે એટલા બધા કલ્પના ને એવા બધા સંશોધન થાય છે. અને ઈ આઈ દિવસે ને દિવસે એકદમ પાવરફુલ બનતું-બનતું જાય છે એમ. ત તેના કારણે પોતે ક એકદમ સારો એવો રસ્તો પકડવો જોઈએ, ને બને ત્યાં સુધી એ આઈ ની જેવ પોતે અહ મેન ટોપિક બનાઈને એના એ વિશે જ બધું ડેટા શીખવાનું ચાલું કરશો. તો તમારે સારું રહેશે. તમારું શું કેવું?
એ આઈ પાવરફુલ છે, થશે પણ, પણ તમે વિચાર કરો, કે આ એ આઈ બણાવ્યું જે જેને, એ આઈ ડેવલપ એક અલગ-અલગ એ ટેકનોલોજી ડેવલોપ કરી છે. ઈ વ્યક્તિ બણાવણાને એના પાસે કેટલું લોજિકલ મગજ હશે. એને કેટલાં એલ્ગોરીધમ વાપર્યા હશે, ત્યારે એને આટલું ડેવલપ કર્યું હે. તો આપણેે જે એટલું આપણે એ આઈને બણાવે શકીએ, એટલું મગજ છે, તોઈ આપણે એનો ઉપયોગ કરવાની
તમારે બેકગ્રાઉન્ડમાં અવાજ આવી રહ્યો છે.
કુતરા ભસેસ. જોકે અમારી જે ગળી છે ને એ એક
તમે દૂર જ જઈ શકો છો.
રહું છું. પણ તે છતાં પણ એટલે હું એમ કહેતો તો કે એ આઈ વાત મલી હશે. કે ઇલન મસ્કે હવે એ આઈને રિપ્લેસ કરી દીધું. કે એ આઈને રિપ્લેસ કારણ કે મસ્ક હા ઈરન મસ્ક, સોરી-સોરી મારે મિસ્ટેક થઈ ગઈ. આજે આપણે આ તેમને એ આઈન રિપ્લેસ કર્યો. અને પછી જે રેપિડો છે તેમને વળી રિક્વેસ્ટ કરી, કારણ કે જે એ આઈ તેમનો જે ખર્ચો હતો હા. હલો. હલો, હલો. હલો. અવાજ નહીં આવતો.
હા, હા આવે છે અવાજ બોલો-બોલો. હું વાતચીત ચાલુ કરું કે તમે જ ચાલુ રાખો?
હા. હું એમ કહું કે એ આઈ આપણે જે રેપિડો એ જે પગાર ખાઈ ગયું તું જે નું બજટ કાઢ્યું તું, એ ખાલી છ ચાર મહિનામાં ખાઈ ગય તું. એટલે હું એવું કહેવા માંગુ હુ કે એટલું બધું જે ચાર મહિનાનું બજેટ ખાઈ ગયું, તો હવે એટલો ખર્ચ ર્ચો એ આઈ કરે હે, તો એ એટલે એ આઈ ના નુકસાન પણ હે. અને ફાયદા પણ હે, પણ આપણે એનો ફાયદો વિચારવો જોઈએ. એટલે તમારું જે એ આઈ ના જે
તો તમે એ આઈની જે વાત કરતા તા, તો અત્યારે તો ઘણું બધું તમે જેવ વાત કરતા તા, તેની તો મારી પાસે એટલી બધી માહિતી નથી. પરંતુ હું તમને એ જે કહી શકું કે તમે જે કહેતા હતા કે એ આઈ રિપ્લેસ થઈ ગયું. તો એનું પણ એવું કારણ છે કે અત્યારે માર્કેટમાં જે એઆઈ કોઈ પણ પ્ર કંપની એવું બધા દેશોમાં કેવું છે કે અત્યારે હરીફાઈ ચાલી રહી છે. કે એક કો દિષય કે એવું કહે છે કે મારે અહીંયા આગળ જોજું પેલો પણ દેશ એવું કહે છે કે મારે દેશમાં આગળ જવું જે કે એ આઈમાં આગળ જવુ છે. તેના કારણે કેવું થાય કે એઆઈ ની વધારે વધારે કેવુ જે અ રેમ આવે તેની ખૂબ જ જરૂર પડે છે. અને જે એ આઈ છે. તે આ પાણી ઘણો બધો યુઝ કરે છે અને રેમ રેમનો પણ વધારે યુઝ કરે છે. કે જેના કારણે તમે એવું પણ જોઈ શકશો કે અત્યારે એ કેવું થયું છે. કે તમે હા-હા એ પણ વાત તમારી સા પાછી હું વાત કરું છું તમે હાલ શાંતિ રાખશો એટલે એવું કવ
પણ મને મારા સવાલ નો જવાબ તો આપો.
હા તો હું એમ કવું. કે અત્યારે કેવું કે તમે તમારો જે મોબાઈલ અત્યારે લાવ્યા છો. તે પણ તમે ક એક સર્ચ યુટ્યુબ વગેરે જે ગૂગલ વગેરેમાં તમે સર્ચ કરી જોઈશો. તો તેની પણ પ્રાઇસ વધી જાય છે તેનું કારણ મેન એક જ છે કે જે રેમની રેમ છે તેની કિંમતમાં વધારો થયો તેના કારણે મોબાઈલમાં પણ વધારો થયો છે. અત્યારે મેં લગભગ ત્રણ ચાર મહિના થી એ જશબ્દ સાંભળું છું કે મોબાઈલના ભાવ વધી ગયા છે. અત્યારે મારો મોબાઈલમાં ભાવ પણ થોડુંક એવો વધે છે મને એવું લાગે છે કે જે રેમના કારણે આવા વધ તો વધારો થયો છે અને તમે તમારો મોબાઈલ પણ ઓનલાઈન જોઈશો. તો એમાં પણ તમને લાગશે કે હા મારો મોબાઈલની પ્રાઇસ પણ વધી ગઈ અને અત્યારે જે ઇલેક્ટ્રિક વગેરે કે લેપટોપ વગેરે પણ તમે જે બજારમાં જોશો તો પહેલાં કરતાં ઘણાં મોગા આવે છે. તમે અત્યારે રિલ્સ વગેરે પણ જોઈશું કે એવું આવશે કે તમને પંચોતેર હજારનું લેપટોપ પંદર હજારમાં આપી દેશું પણ એકદમ ફેક જ વાત કે તમે જ્યાં ઓરિજનલ રિલમાં જઈ જોશો તો તમમે એવું મળશે જ નહી કારણ કે એ બધા પોતાની એક એડ કરે છે. એના કારણે પબ્લિક આવે પબ્લિક આવે ને પછી તેઓને જાણ પડે ત્યારે પબ્લિક પાછી